એવું
હલો
મારો અવાજ આવી રય છે તમને ત્યારે
હા મિત્રો તમારો સ્પષ્ટ આવી અવાજ આવી રહ્યો છે
એવું છે સારું છે
હા સારું છે તમારે કેવું ચાગર્યું છે
હમ સારું છે મજાનું નાસ્તો હવે કરી દીધો
હા અમે નાસ્તો કરી લીધો તમે નાસ્તો કર્યો
હમ અમે પન કરી લીધો નાસ્તો તો તમારી પાસે થોડો સમય રહેશે રસોઈ એક કળા વિશે થોડી ચર્ચા વિચારણા કરવા માટે
હા ચાલો ને આપણે રસોઈ તા પર ચર્ચા વિચારણા કરીએ
રસોઈ માત્ર ભોજન બનાવવાનું પ્રિય નથી પરંતુ તે એક એવી કળા છે જેમાં સ્વાદ સુગંધ રંગ પોષાણને સર્જનાત્મકતાણોષણે સમન્વય જોવા મળે છે પ્રાચીન સમયથી જ રસોઈ માનવજીવન મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે અને આજના સમયમાં તે એક વ્યવસાય તથા શોક તરીકે ખૂબ લોકપ્રિય બ છે હવે શું રસોઈ એક કલ્પાના વ્યક્તિની આવડત કે આવડત દ્વારા વૃક્ષ થાય છે વિવિધ વાનગીઓ વિવિધ વાનગી આઓ ને કેવી રીતે બનાવવી તેને નવી નવી રીતો શોધ્યા કરી છે પેલાના સમય થી જ રસોઈ એ ખુબ પ્રચલિત હતી આજના યુગમાં નવી નવી રીતોથી રસોઈ બનાવવામાં આવે છે અને તે એક વ્યવસાય તરીકે બની રહે. બની ગયો છે. રસોઈની ગણાથી લોકો. અલગ અલગ વાનગીઓ લાખી, તેમજ વિવિધ રીતે. એક કોઈ વાનગી બનાવે છે. જે ખૂબ ખૂબ સારી અને. આનંદ થાય તેવી બનાવવામાં આવે છે. તેના લીધે વ્યવસાય પણ ચાલે છે. રસોય ને કળાકીરી ન કહેવાય તેના વિશે હું તમને થોડું જણવુ છું. રસોણમાં વિવિધ સામગ્રીને યોગ્ય પ્રમાણમાં ભેળવીને, સ્વાદિષ વાનગી બનાવામાં આવે છે. એથી વાનગી ખૂબ. સ્વાદિષ્ટ તેમજ. સ્વાદિષ્ટ બનાવામાં આવે છે. ભોજનને આકર્ષિક રીતે પીરસવાની પદ્ધતિ પણ એક કળા છે. આપણે જે ભોજન બનાવ્યું છે. તેને આકર્ષિત રીતે પિરેસ વાહની પદ્ધતિ એ ક છે. જેમ કે આધુનિક યુગમાં જે પણ હોટલો કે ઢાબા હોય છે તેમાં ભોજન જે બનાવવામાં આવે છે, તેમાં જે પીરેસ એક પદ્ધતિ શક્તિ પીરસવામાં આવે છે, જેથી લોકોને એ કળા ખૂબ પસંદ આવે, અને ભોજન પણ પસંદ આવે. એ કરરામતી અને સર્જનાત્મકતાની જરૂર પડે છે. એટલે કે નવી જે કોઈ વાનગી બનાવાની હોય. અનવી પર આધાર હોય છે, કારણ કે તે પોતાની વિચાર શક્તિ અને કલ્પના શક્તિ દ્વારા વિચારીને નવી નવી વાંધીઓ બનાવીએ છે, અને તેનો વ્યવસાય તરીકે ઉપયોગ કરી છે. દરેક રસંગયાની પોતાની વિશિષ્ટ શૈલી હોય છે. જે તેને અન્યથી અલગ બનાવે છે, એમલે કે બધા લોકોમાં રસોઈ બનાવવાની જે બધા હોય છે, એ બધા પણ અલગ અલગ હોય છે, જે બધા લોકોને અનં થી અલગ બનાવે છે, એટલે કે પોતાની બુદ્ધિ પ્રમાણે જે રસોઈ બનાવામાં આવે છે. તે બીજા વ્યક્તિ કોઈ બનાવી શકતા નથી. થી તે બીજા વ્યક્તિ પોતાને અલગ બનાવે છે. રસોઈના મુખ્ય તત્વ. સ્વાદ, સુગંધ, રંગ, પોષણ અને પ્રસ્તુતિ. સ્વાદ. સ્વાદ મીઠો, ખાટો, તીખો, કડવો અને ખારો. હોઈ શકે છે, સુગંધ સુગંધ એ વાનગીમાં લખવામાં મસાલા અને તાજી સામગ્રી ભોજનની સુગંધ બનાવે છે. ભોજનને વધુ આકર્ષક બનાવે છે, એટલે કે ભોજન બનાવતી વખતે તેમાં જે મસાલા અને અન્ય વસ્તુઓ એ સામગ્રીઓ લખવામાં આવે છે. જેથી વાનગી એક રંગબિરંગી બની જાય છે. જે લોકોને ખૂબ આકર્ષિત કરે છે, પોષણ ભોજન શરીર ની વિટામિન, ખનીજ અને પ્રોટીન પ્રાપ્ત આપે છે. જેથી આપણા શરીર ને ખૂબ જેમ આપણે ભોજન સારું કરીએ તેમ આપણા શરીરને જ સારું આપ શરીર તંદુરસ્ત બને છે. પ્રસ્તુતિ. ભોજનને સુંદર રીતે પીરેસવાથી તેનું ગણત્તમાં વધારો થાય છે. એટલે કે આપણે જેમ ભોજન બનાવેલ હોય છે તેનું પ્રેઝન્ટશન ખુબ સારી રીતે કરીએ. તેની ગુણવત્તામાં વધાર થાય છે તેમજ. લોકોને ખુબ આનંદ થાય છે કે આ રીતે અ એ છે. તને પણ થોડી માહિતી આપશો ભોજન રસોઈ વિશે મિત્ર.
હા જરૂર મ તમે જાણી શકો છ રસો એક કયા છે, આ વાક્ય આપણે અ નવાર સાંભળતા જોઈએ છેએ, અને અક્ષર સાચું છે. રસોએ માત્ર પેટ ભરવાનું સાધન નથી પણ તે એક એવી અદભુત અ છે જેમાં. પાંચે પંચઓ ન સમાવેશ સામાન છે. ચાલો આ સુંદર કળા ના વિવિધ પાસા પસ તને તને વિવિધ. વિગતવાર ચર્ચા કરીવા કરું છું. રંગ અને તો ર સો નની તો જેમાં એક ચિત્રકાર જે જેમ. કેનાસ પર રંગો પૂરે છે. તેમજ એક કુશળ રસોયો થાયમાં રંગ રંગો સજાવે છે. લીલી ચટણી લીલું મરચું તે હળદર. અને સફેદ ભાત આ બધા નુ સુમેર થાયને. આકર્ષક બનાવે છે. તેમજ કહેવાય છે ને કે માણસ સૌથી પહેલા આંખોથી જે જમે છે અને પછી મોથી તેથી વાનગીનું અ પ્રઝન્ટેશન. પણ એક મોટી કળા છે આ રસોઈયામાં રહેલી હોય છે. એમજ જોવા જઈએ તો સુગંધ અને સ્વાદનુ વિજ્ઞાન પણ પડેલું છે જેમાં રસોડામાં જયારે વગાર થાય અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાએ ત્યારે કે ત્યારે ભુખ. આપોઆપ વધી જાય છે અને કે મજાન સુગંધ નો લાભ આપણી મેવી. ઘર ઘરે ના હોય છે. જેમાં મસાલોનું યોગ્ય પ્રમાણ જાણુ એ. કોઈ સંગીતકાર ના સુરો સે. કર જેવું છે. સહેજ પણ મીઠું કે મરચો વધી જાય તો શાક બગડી શકે છે. તેથી મસાલાનું યોગ્ય પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત રાખવો જરૂરી છે. છાટો મીઠો. વો કડવો અને તુરો આ બધાયે નો સંતુલન જાઓ એ મહાન કળા છે જે. આપણે સામાન્યપણે રસોયામાં જોતા હોય છે.
હ
નવ નવનીત નવીનતા અને. પ્ર પ્રયોગશીલતા પણ આપણે તેમાં જો જોઈ શકીએ છીએ જેમ. તો આ ક્યારેક બંધિયાર હોતી નથી તેમાં હંમેશા નવા પ્રયોગ નો સ્થાન હોય. જે ઘરમાં રહેલી જૂની સામગ્રી માંથી કઈક નવું અને સ્વાદિષ્ટ પણ બનાવી શકીએ. એવું હોત. એવું રસોઈયામાં હોય છે જેમ કે વધેલા ભાત માંથી
કટલેસ કે ઉત્પન્ન એ રસોઈયા નુ સર્જનાત્મક દર્શાવે છે. આજે જે ફન ફૂડ જેમ કે ચ મસાલા ડઢોસા કે ઇટાલિયન પ સાથેના સમસાથી એક ખચા. ખૂબ જ ગ આવે છે તે રસાયણિક ગળાના પ્રયત્ન પરિણામ છે તેથી કહેવાય છેને રસ એ ખૂબ જ માત્ર સામગ્રીઓ ન મિશ્રણ નથી પણ બનાવનાને લાગણીનો પડદો છે.
હું તમને સારી રસોઈ માટેના સિદ્ધાંતો વિશે જણાવવાનું છું. સારે રસોઈ સિદ્ધાંતો માટે રાજી અને ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવો જરૂરી છે. એટલે કોઈ પણ રસોઈ બનાવવામાં આવે ત્યારે તે તેમમાં જે કઈ સબ્જી કે અન્ય વસ્તુ હોય, તે તાજી અને ગુમાત વાળી હોય હો જોઈ રસોડામાં સસ્તા જાળવવી ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જે પરવાનગી બનાવી તે સારી રીતે બનાવા જોઈએ જે આપ રસોડ જ હો આપ મનગ કરું વાચ્ હોવી. એથી રેસડા શસ્તા જાઝવુ જોઈએ. યોગ્ય તાપમાન અને સમયનું ધ્યાન રાખવું જોઈએ. દશાય બનાવતી વખતે તેનું તાપમાન અને એય ધ્યાન રાખવું જોઈએ. જે વાનગી બનાવે તે શળગી ન જાય છે. બગડે ન જાય ત એને ધ્યાન રાખવાવી જોઈએ. મસાલાનો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ જેથી વાનગી વધારે તીખી કે વધારે ગરમ પલતીને ભાગવી જોઈએ. આમ રસોઈ એક એવી કળા છે જે માત્રએ ભૂગ સંંતર્ષવા માટે નહીં પરંતુ આરોગ્ય સંસ્કૃતિ અને સજત આનંદ ન અ સમ જાય છે. આમ તમે જે આજે મને એક કરાવ્યું છે. થોડી માહિતી આપી તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
હા મિત્ર તમારો પણ ખૂબ ખૂબ આભાર છે તમારાથી હ મને ર વિવિ જાણકારી મળી